લો.
કેમ છો? હું પણ મજામાં છું. આજ મને તમારી સાથે સેવિંગ મની અને વર્સન્સ પેન્ડિંગ મની આ વિષય પર વાત કરવાની છે. તો અ જે સેવિંગ મની અને વર્ષે સ્પેન્ડિંગ મની આય તો ખૂબ ઉપયોગ ઉપયોગી અને જીવનની સાથે... જોડાયેલો વિષય છે પૈસા કમાવો જેટલો જરૂરી છે. હા તો એટલા સમજદારી થી ખર્ચો કરવો હા...
સાચી વાત છે આપણેે જેમ પૈસા બચાવશું એવી રીતે... પૈસા આપણેે ગમે ત્યાં ગમે તે જગ્યા એ ખર્ચ ખર્ચા નહી કરી... ને પૈસા બચાવશું તો આપ... ગમે ત્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ.
બરાબર. હા એટલા જ સમજદારી થી ખર્ચ કરવો અને બચત પણ કરવું ખૂબ જરૂરી છે. અને આજકાલ ઘરના લોકો... હમ આજકાલ ઘણા લોકો પૈસા કમાવે છે પણ બચત નથી કરતા બીજી બાજુ કોઈ લોકો... ખૂબ બચત કરે છે પણ જીવનનો આનંદ લેવા ખર્ચ કરવામાં ડરે છે. એટલે સેવિંગ મની અને... હા સેવિગ મની અને સ્પેન્ડિંગ મની બંનેમાં સંતુલન ખૂબ જરૂરી છે.
સાચી વાત છે આપડે આપડે સારી એવી કમાણી કરતા હોય પણ બચત જ ન... નથી કરતા તો આપડે ગમે ત્યારે મ... એ અચાનક જો મુશ્કેલી આવી જાય તો આપડે પછી બીજા પાસે ઉંધારી માંગવી પડે. એના કરતા આપણેે બચત કરતા થોડ થોડી થોડી બચત કરતા રિયા હોય. તો આપણે કોઈની પાસે આધાર રાખવો નથી પડતો.
હા પેલે તો આપણે સેવિંગ મની વિશે કરીએ. તોઅ બચતઅ એટલે આપની કમાઈ માંથી થોડો ભાગ ભવિષ્ય માટે બાજુ રાખો. જોઈએ બધા પૈસા એક સાથે ખર્ચ ના કરી દેવા. પણ જરૂરી સમય માટે સંભાળી રાખવા ને ભવિષ્ય માંતો કામ લાગે છે ને સેવિંગ મની. કરશું તો અને પૈસા આજે બચાવશું તો હા...
જેમ આપડે બચત કરતા રહીએ ત્યારે અચાનક ઘરમાં.. કોઈ બીમાર પડે કોઈની નોકરી અચાનકજ... ક્યારેક એવું થઈ ગયું છે કે નોકરી ઉપર ન જાય તો નોકરી માંથી છૂટાઈ કરી દે. તમ નોકરી માંથી છૂટા થાય ત્યારે... ઘરે બેસવાનો વારો આવે તો બચ અ જે આપડે બચત કરી હોય. એમાંથી આપડે આપડું ગુજરાન ચલાઈ શકીએ. અચાનક જ આપણે કોઈ પણ એવી આકસ્મિક જરૂરિયાત આવી જાય તો આપણે...
મુજે એટલે બરાબર મુજે એટલે હા... મુજે એટલે જ પૈસાઆ આજે બચાવશું તો એ આપને ભવિષ્યમાં કામ લાગશે.
સાચી વાત છે અને અત્યારે આપડે... કેવું છે કે છોકરા માટે આપણે વીમા પોલિસી નાના હોય ત્યારથી એક કે... એક વર્ષના હોય ત્યારથી વીમા પોલિસી કરતા રહી છે જ્યારે એ છોક... આપડો હોય એ અ અઢાર વર્ષ નો થાય... ત્યારે આપણેે એને અ પૈસાની આપણે... ટેન્શન નથી રહેેતું આપણી પાસે પૈસા પડ્યા હોય છે ત્યારે એને... અ આગળના શિક્ષણ માટે જયારે વધારે પૈસા ભરવા પડે.. કે સ્કોલરશીપ ક્યાંય થી ન મળવાની હોય શિષ્યવૃતિથી ન મળવાની હોય..... તો આપણી પાસે પૈસા પડ્યા હોય તો આપણે એનું ભણતર માં ઉપયોગી આપણે બનાવી શકીએ... કેજે અને બીજી રીતે તો આપણે લગ્ન જીવન અચાનક લગન આવી જાય... અ તો પછી એ લગ્ન માં એ ખર્ચા કરી શકીએ છીએ.
બરાબર જે ઘરમાં કોઈ એમરજન્સી થાય પર બાળક નુ શિક્ષણ માટે વ્યવસાય છે મંજે આપન કઈ શરુ કરતા હોય તો લગન માટે વય પ્રવાસ અથવા કોઈ મોટી ખરીદી કરવું હોય ત્યારે પણ બચત ખુબ કામ લાગે છે.
સાચી વાત છે. એ બધાથી બધા તો બાળકો ના શિક્ષણ માટે જ આપણને વધારે થયુ છે. નીચેના લીધે આપ અત્યારથી આપડે અહ તેથી પૈસા બચાવતા હોયએ કા બેંકમાં આપડે એફ ડી કરાવવી હોય કે પૈસા આપડે ભર્તારીયા હોય કે બીમા પોલીસી કરાઈ એ તો આપડે ભવિષ્યનું ચિંતા રહેેતી નથી અને આપડે અહ આપડામાં આત્મવિશ્વાસ વધી જાય છે કે આપને આગળ જતા પ્રોબ્લેમ ન તી મુસીબત આપડે નહી આવી શકીએ.
હા.
ને આપડે સારો અહ આપડે ખર્ચા કરીએ પણ એમાં કેવી રીતે સારો ખર્ચ કે ને કહેવાય આપડે શિક્ષણ પાછળ કરયો આરોગ્ય પાછળ કરયો. પૌષ્ટિક આહાર આપડડે ગમે તે અહ ફરુ અહ ફળ ફળ ને એવું બધું આપડે આપડા છોકરાઓ માટે કે આપડા માટે ખરીદ એ અહ એ બધું ઘરનું કોઈ પણ સારું અહ જે જરૂરી સામાન હોય એ આપડે લાવતા હોય કે વ્યવસાયમાં રોકાણ કર્યું એ આપડો સારો ખર્ચો કેવાય જે ખરાબ ખર્ચો કેવો કેવાય કે જે આપડેે દે ખાડો કરી બીજાની સામે દેખાડો કરે એને ખરાબ ખર્ચો કહેવાય પછી જેમ કે એ વ્યસન હોય અત્યારે છોકરાઓને કેવું વ્યસ ન હોય જે માવા ખાતા હોય અહ સિગરેટ પીતા હોય આવા બધું કરતા હોય તો એ એનું અહ ખરાબ આદતો કેવાય એ ખરાબ ખર્ચો કેવાય જરૂરિયાત વગરની બધી ખરીદી જ કર્યા રા તા અત્યારે તો એવી એવી છોકરીઓ થઈ ગઈ છે કે ઓનલાઈન ખરીદી એમને ઓનલાઈન મંગાવ્યા જ રાખે મંગાવ્યા એ બધું અહ ફે અહ ફેશન પાછળ માં કોઈ અહ વગર ફોકટમાં ખર્ચો છે. ને આપડે આ અહ જમવાનું પણ બનાવ્યું એમાં પણ આપડે બગાર કરીએ એ પણ આપડો ખોટો ખર્ચો છે એટલે આપડે સારુ ખર્ચો ને ખરાબ ખર્ચા માં આપણને ખબર પડવી જોઈએ કે જે આપણે ડે સારો ખર્ચો કરીએ તો પણ એ બચત જ કેહેવાય કે આપડે આપડા માટે આપડા ખર્ચા કરીએ છીએ. ને ખરાબ ખર આપડે બિલકુલ બંધ કરી દેવા છે.
બરાબર મંજે ત્યારે બચત બી ખુબ કામ લાગે છે ને આપણી પાસે બચત હોય તો ખરે સંગટના માંજે સંગઠટના સમયે ગભરાટ પણ નજી થાય અને બચત વ્યક્તિને સુરક્ષિત માંજે મસૂદ બી કરાવે છે. અને બચત કરવાના તો ખુબ ઘણા ફાયદા આપને આર્થિક સુર ક્ષા મળે છે અચાનક ખર્ચા આવે તો આપને ભવિષ્ય માં બી કામ લાગે છે આપને મનને લાગે છે તો બચત કરતા લોકો વધારે જવાબદાર ભી બને છે. મંજે કારણ કે એ લોકો ખર્ચ કરતા પેલી વિચાર બી કરે છે આ ચીજ ખરીદેવી જરૂરી છે કે નહીં.
સાચી વાત છે અત્યારે આપડે આપડા અત્યારે આપડે આપડા બાળકોને પણ બચત તો શિક્ષકને સમજાવવું જોઈએ કે આપડે આવી રીતે બચત કરવી જોઈએ. જયા ને તયા પૈસા નો વેળાફવા જોઈએ.
હ બચત નો સંબંધ ભવિષ્ય સાથે ખૂબ ગાળો છે. અને સ્પેન્ડિંગ મની તો એટલે એમ છે કે અ આપણને ખર્ચ કરું એટલે રોજિંદા જીવન જરૂરી માટે પૈસા વાપર રોજ જેમ કે ખાવાનું, કપડાં, શિક્ષણ, દવા, ઘર-ખર્ચો, બીજળી, મોબાઈલ બચ્ચોની ફી ઉત્સવ ઘણા ફાયદા ઘણા સારા ખર્ચ કરવાનું રોજિંદા આપણા જીવનની સામાજિક સામાજિક પ્રસંગ એ બધા માટે ખર્ચો કરવો જરૂરી છે. ખર્ચો તો જીવનનો આવશ્યક ભાગ જેમ જો પૈસા કમાય એ પણ ખર્ચેના જ કરીએ તો જીવન ચાલશે કેવી રીતે મે જીવનમાં તો આપને પૈસા તો જરૂરી જ છે આપની કરતા.
નથી આપડે આપણે અત્યારે તો કેવું છે કે પચીસ હજાર આપડી સેલેરી હોય ને તેમાંથી એક હજાર આપડે ગમે ત્યાં જોઈએ જેમ કે બેકમાં ભરે કે ગમે ત્યાં અત્યારે
જ્વેલર્સ માં પણ એવું થઈ ગયું છે કે પૈસા ભરતા હોય તો ભલે એ લોકો વ્યાજ ઓછું આપે પણ આપણે આવી રીતે આપણે બચાવી નથી શકતા ઘરમાં આપણે ત્યાં પૈસા બચાવ્યા હોય તો આપણે ભવિષ્યમાં કામ આવે છે.
બરાબર ખર્ચ જીવનનો આવશ્યક ભાગ બી છે જો પૈસા કમાય પણ ખર્ચ ના કરે તો કેમ કાઈ જીવન ચાલશે? પૈસા કેવલ જમા કરવા માટે નથી પણ યોગ્ય સમયે યોગ્ય વસ્તુ ઉપર ખર્ચો બી કરવો જરૂરી છે અને એટલે ખર્ચો કરવાનો મતલબ
હા આપણાથી પાણી અને વીજળી જેેમ બને એમ ઓછું કરીએ આપડે બચાવીએ હા તો આપડે હમણા જેમ કે અત્યારે ગરમી થાય છે પણ એટલી બધી નથ થતી કે એસી ચાલુ કરવું પડે. એટલે આપડે એસી ચાલુ ન કરીએ તો એ પણ આપડે ખર્ચો બચાવ્યો જ કેવાય વીજળી માં આપણેે બચાઈ શકીએ છીએ. એટલે જેવી રીતે આ એક એક ઉદાહરણ છે એવી રીતે આપડે કેટલી બધી જગ્યાએ આપણે પૈસા બચાઇ શકીએ છીએ.
એટલે ખર્ચ કરવાનો મતલબ ફીઝુલ ખર્ચો નથી પણ જરૂરી ને ઉપયોગ વસ્તુ મા બી પૈસા વાપરવું જોઈએ કે જો આપણે પોતાના સ્વાસ્થ્ય શિક્ષણની કરતા સાધન-સામગ્રી આરામ અને પરિવારના સુખ માટે બી પૈસા ખર્ચ કરીએ તો એ યોગ્ય ખર્ચ ગણા અને ખર્ચો કરવાના તો ઘણા ફાયદા છે. જીવનની જરૂરતો પૂરી થાય છે કોઈ શિક્ષણ વ્યવસાય આપણું ખર્ચો કરીએ તો ભવિષ્ય સુધારાય છે પરિવાર સાથે નાના મોટા આનંદનો પ્રસંગો ઉજવી શ કીએ છીએ અને જો પૈસા યોગ્ય રીતે ખર્ચો કરીએ તો જીવનની ગુણવત્તા સુધરે છે.
સાચી વાત છે હુંય હુંય એજ કેવા માંગીશ કે પૈસા આપણે કમ કમાવવા જેટલું મહત્વ નું છે એનાથી વધારે પણ સમજદારી પૂર્વક ખર્ચા કરવા અને નિયમિત એનું બચત કરવું એ આપણા ભવિષ્યને શું સુરક્ષા આપે છે. ને આપડે કહેવત છે ગુજરાતીમાં કે ટીપે ટીપે સરોવર ભરાય તે સાચીજ કેવા છે કે આપડે ધીરે થોડું થોડું બચત કરતા રહીએ તો આગળ જતા આ ભલે આપને એવું થાય કે આટલા વર્ષો પછી કોણ જોવાનું છે પણ એવું કઈ નથી એ પૈસા ત્યારે આપણા અ છોકરાઓને પણ કામ આવે છે.
બરાબર. માન્જે જેમ કે સારું અને બાળકનું શિક્ષણ સારા કપડાં પહેરવાના ખરી જરૂરત એ આપણા ખર્ચ છે જીવનનો જે એકદમ પૈસા ફક્ત બચાવી રાખો અને પોતાની જરૂરિયાતો દબાવી દેવી એ પણ યોગ્ય નથી.
સાચી વાત છે આપડે જેમ ભવિષ્ય મા તેની આપણે હંમેશા ભવિષ્ય એવું નહી કે ભવિષ્ય નું આપણે વિચારવું ના જોઈએ ભવિષ્યનું વિચારી ને જ આપણે આગળ વધવું જોઈએ જેથી અ બાળકો માટે આપણા પરિવાર માટે બધાએ અ આપણા સ સગાવાળા માટે પણ સુખદાયી નીવડે છે.
બરાબર મનજે એટલે બચત પણ ખૂબ જરૂરી અને ખર્ચ પણ જરૂરી છે તો બંને સંતુલન રીતે રાખવું જોઈએ મનજે મારા મતે તો કમાઈના પૈસાને ત્રણ ભાગમાં વિચારવું જોઈએ એમાં જરૂરી ખ ચો બચત અને ઈચ્છા અથવા આનંદ માટે મનજે આપને એક જરૂર ખર્ચો મનજે વાપરવું બી જોઈએ. અને તેટલો ખર્ચો મજે આપણને બચત બી કરવું જોઈએ એ મુંજે અને આનંદો માટે બી ખર્ચ કરવું જોઈએ મજે પૈસા આવે ત્યારે પેલા બધા ખર્ચ ના કરી દેવાનો. પણ યોજના બી બનાવાની મજે મની મેનેજમેન્ટ ક કે કરાનું. મજે ખર્ચો કરવું જરૂરી છે પણ ફિઝૂલ ખર્ચ જ મજે જાસ્ત જ નહી ખર્ચવાનો. ફીઝુલ ખર્ચામાં આપને ભાઈ આપનાથી આપને સેવિંગ બી નથી થવા અને પૈસા બી બરબાદ થશે સંગટના સમયે આપણે ગભરાડ મુંજે ગભરાટભી થશેમાં જે બચત એટલે આપણ કમાઈમાંથી થોડો ભાગ રહે છે ને તો આપણા ભવિષ્યમાં કામ લાગે છે મુજે એટલે જો પૈસા આજે બચાવું જોઈએ એમ બરાબર મનજે તેજ પાઈ આપને છે ને સેવિંગ મની કરશું તો થશે સેવિંગ મની સ્પેન્ડિંગ મની પર આવી છે તે ખૂબ વાત આપની વિસ્તાર થઈ તમે બી સારી
ને સા સારી તમારા પાસેથી મને જાણવા મળ્યું સારું ચાલુ આપડે પછી મળશુ
એઉ હા.